કેમ છે કેમ છે.
ઠીક છું હ ઠીક છું મજામાં છું તું કેમ છે.
હું પણ મજામાં છું જમી લીધું
હા જમી જ લીધું ને આટલું રાત થઈ ગયું છે જમી જ લીધું તું એ જમ્યું
ની હજુ તો ની જમેલીમ જમવા જાઉ છું.
ત શું જમે તોું તો બધું બહાર નું જ જમે છે તને તો બધું બહાર ન જ ગમે છે જંક ફૂડ વગેરા. જો વરસાદ પડવા લાગ્યું.
હો હોય છે વાઈસ.
વરસાદ થ થતો છે.
સારું થોડુંક તો થયું. તો હું તું તું હું કર્યા કરે.
હું બાલ્કની માં હ હવા ખઉં છું પવન સારું સારું પવન ચાલે છે.
હ હું તો હું તો લેટ બેહલી
હા તો મેં કહેતી હતી તો બ બહાર બધું બહારનું જ
હા તો. તું તું હું બોલ્યા કરતી મારા શરીર ના બારે મે
મેં કેહતી હતી સારું તારું શરીર તો બધું સુકાઈ ગયું છે. તો બહારનું જ
શું સુખાયું થોડુંક છે આ તો ભળી ગયું છે મારું બદન બે કિલો વળીયું.
તું જુઠું બોલ્યા કરે છે એ કઈ નથી તું તું બહાર નું ખાય છે તારા શરીરને નુકસાન આપે છે બધું તને ખબર પડે છે.
બહાર ના થોડી ખાઉ આ તો ઘરમાં બનાઈને ખાઉ હું.
ના બનાવી ને ખાય પડે તો જંક ફૂડ કહેવાય જંક ફૂડ. એમાં કઈ તાકત વાકત નહી મળે. તાકત પાકત એમાં કઈ નહી મળે એ આપણા શરીર ને નુ નુકસાન આપે છે નુકસાન પહોંચાડે છે એના જે મસાલા હોય છે બધું સારી રીતે બનતું નહી હોય.
હું હું કરું મને તો તેજ ગમે એટલે મે હું આ તેજ
એ આજના જમાના ના લોકો ને ને બધું જંક ફૂડ વગેરે વધારે ગમે છે. પણ એનાથી કઈ એનાથી કઈ સારું નહી થતું.
મને ઘર ઘરનો ખાનો પસંદ ચિકન પસંદ આંડો પસંદ છે. અને આલુનો પરાઠો બહું ગમે અને
પણ ફેવરેટ છે.
અને તે ચિકન ના કીમા હોય તે બહુ ગમે અને બહુ બી જ ગમે પણ દાળ ભાત અને કુદરુની સબ્જી બઉ ગમે ભિંડી ની ભિંડી ની પરડબો ગમે
ભીંડા તો બમણને પણ ગમે છે.
તે તો તે આ સ પસંદ છે અને બટા
પડતું છે.
હા હું તો સોયેલી હતી. હું દેખું હું દેખું બરસાદ થાય એટલે
મને તો વરસાદ બહુ ગમે છે બહુ બઉ બહુ બહુ બહુ ગમે છે.
દેખવા ના હું મજા સા મજા તો નાહવામાં આવે
હવે તારી મમ્મી નો શું હાલ ચાલ છે.
છે.
હા સારું છે ને મમ્મી નું બધું
હા ઠીક છે ઠીક છે. બહું ઊંઘ આવ્યા કરે મને તો
ઊંઘ આવ્યા લાગ્યું એટલી જલ્દી
એટલી જલ્દી
હું તો બાર બાર એક વાગે સોઉ છુ
તો તું મોબાઈલ ચલાવ્યા કરે ને એટલે બારેક
નઈ મોબાઈલમાં મે ફક્ત એક જ વસ્તુ જોઉ છું મોબાઈલમાં મેં લાફ્ટર સેપ જોઉં છું લાફ્ટર સેપ મને બઉ ગમે છે એમાં બધું કુકિંગમાં આવે કુક કુકિંગ વાળું બતાવે છે ને અને કોમેડી પણ થાય છે
હા તે થાય અને અને તે અ અને સીરિયલ વીરિયલ પણ બહુ ગમે તને
હા એ સીરિયલ વીરિયલ મેં નહિ જોઉં એટલું
તો આ બધું દેખી મને તો મોબાઈલ જ નહી મળે તો મેં શું કરું.
મેં મેં ફક્ત એક જ સિરિયલ જોવુ છું એનું નામ છે શેહેર હોને કોહે બસ એટલું જ જઉં છું મેં અને એક બીજો છે લાફ્ટર શેફ એ જો છે એમાં કુકિંગ ન કુ કિંગ નો બધું બતાવે છે ને એટલેું જોઉં છું અને કોમેડી પણ બહુ થાય છે એટલે થોડું એમાં મજા આવી જાય છે.
પણ લાફ્ટર સેબ બઉ ગમે
લાફ્ટરસેફ તો ગમે જ ને એમાં કોમેડ કેટલું સારું થાય છે બધા લે ખો ગા ફાવે છે બધાને
શું કરું.
તું જોુએ છે લાક્ટર સાહેબ
હમ
જુએ છે લાપ્ટર સાહેબ
હા જોઉં છું બહ મજા આવે તેમાં તો
તે જ તો તેમાં તો મજા જ આવે
હા
તેમાં તો મજા આવે જ છે
હોહ હો કોમેડી આ ક્રિસ ના ભહ કોમેડી કર્યા અને ભારતી
એમાં દરેક લોકો કોમેડી કરે છે જે અભિષેક સમર્થ છે એ કેટલું કોમેડી કરે એ તો મારા ફેવરેટ છે મારા ફેવરેટ
હું મારો પણ બો મને બહ ગમે
એ લોકો બીચાનો હસાવે છે હા
આ બિગ બોસ માં પણ તો
હા તે બિગ બોસમાં
અાભિષેક અને સમર્થું તો બહ બધું લડાઈ થયું તો પણ સામે રહે કરયર કરે
હા એ વે એ બંને વચ્ચે કેટલું લડાઈ થયેલું હતું એ તો એ તો છોકરી માટે થયેલું હતું ને
હમ
અવાજ નહી આવે છે
ની અવાજ નહી આવે તારું
હલો આવ્યા આવવા લાગ્યું મે કે તે હતી કે તો છોકરી માટે થયેલું હતું
અથ બધું તો બહ મને લાફ્ટર સેબ ગમે અને તેમાં સમર્ ત બી શેખ ભોગમે અને અને બહ વધુંગા મેં પણ જલ્દી નહી જોઉં
મેં તો એક પણ એપિસોડ એનું મિસ નથી કરતી બધા જ એપિસોડ જોઉં છું
તારી તારી પાસે મોબાઈઇલ રહે માારી પાસે નહીં રહે નહીં
ચાલ તારી પાસે પણ રહે જ છે તું જૂઠું બોલ્યા કરે છે મારો તો નાનો ભાઈ છે તો જે જયારે ઘરમાં રહે ત્યારે મોબાઈલ તો નહી જ મળે અમે લોકોને
તોવું કરે ના ભાઈ રહે ઘરમાં
એ આજે શાળાએ ની ગયેલો ને તો સવાર થી લઈને આખો ત્રણ વાગ્યા સુધી મોબાઈલ ચલાવવો મને એક એક એક પણ વાર ની મળ્યો પછી એ જબરદસ્તી મેં એનાથી લડીને પછી લઈ લીધી મોબાઈલ એનાથી તારો પણ ભાઈ છે ને નાનો એક કેવો છે?
હું.
તારો નાનો ભાઈ કેવો છે?
મારો નાનો ભાઈ પણ એવો જ છે.
દરેક લોકો નો ભાઈ એવો જ હોય જે મારા વચ્ચે વાળો ભાઈ છે એનાથી પણ ચડવામાં મજા આવે છે વચ્ચે વાળો જે મારો ભાઈ છે ને
હમ
જે વચ્ચે વાળો મારો ભાઈ છે મારાથી મોટો જે છે એનાથી પણ મેં લડી લઉં છું, પણ જે મારા સૌથી મોટો છે ને? એનાથી થોડું બીક લાગે છે. ડર લાગે છે.
મને પણ.
એ તો એને તો કોઈ મતલબ જ નહી છે. બેન છે કે નહીં છે?
હું કરી શકું. તે મોટો છે ને એટલે,
હા, તેને કોઈ ફરક નહી પડે.
તો એ આપ ખુદ માં રહે છે. તો,
એ પોતામાં જ મગન રહે છે.
પોતામાં જ મગન રહે અને શું કરી શકે?
એ તો મને ગમે જ નહીં. જરાક પણ નહીં ગમે.
કેમ નહીં ગમે?
એ એમ મજ શું બતાવું? ક્યારે ફુરસત માં મળીએ ત્યારે બતાવીએ?
હા તો ક્યારે મળીએે ખબર નઈ ને.
છી, એટલું ગંદુ વાસ આવ્યા કરે છે ને બહાર થી. ખબર છે. મારી બેનને. એક તો મારા ઘરમાં એક નાનો કપડો હતો. ખરાબ. એમાં સિમેન્ટ. લગાવીને પછી, બોટલ બોટલ પર એમ ટાંગી દીધેલું છે. મસ્ત ગમલા જેવું બની ગયું છે.
તો તારી નાનીબેન બહું ઇન્ટેલિજન્ટ. છે ને એટલે.
એ તો છે. એ બધામાં એનો દિમાગ બહુ સારું. ચાલે છે. એટલું સરસ બની ગયું છે. તું આવજે ને તો મારા ઘરમાં જોજે બહુ સરસ બની ગયું છે. એ તો... હવે એમાં કંઈ પણ પ્લાન્ટ અમે લગાવી શકીએ છીએ. માટ્ટી નાખીને.
હું કરું હ હું તારી નાલી બેનમાં? તો બહુ દિમાગ છે. પૂરા આર્ટ માં તો આગળ જ રહી છે.
એ તો બહુ દિમાગ તો છે. એ બધામાં બહુ દિમાગ ચાલે છે. એ અમારા કબાટ, કબાટ છે ને? એ જે સૌથી નીચે નો ભાગ છે. એ બધું એવી રીતે કર્યું છે ને એમાં. શું શું બનાવીને નાખેલી છે? ખબર નથી. પુઠ્ઠાનું બનાવેલી, બનાવેલી છે. ને... પછી બધું શું ખબર નથી? શું શું છે? મને તો ખબર પણ નથી. હવે, નવ નવું એક્સપેરિમેન્ટ કરી દીધું છે. કપડા નું.... એ કપડાં પર સિમેન્ટ લગાવી ને પછી એને સુકાવી દીધું. ગમલા જેવું બની ગયું છે. એકદમ મસ્ત ડિઝાઇનર ગમલા.
તો પૂરા તોફાની બહુ છે. તારી બેન
નહીં, એમ એનામાં દિમાગ બહુ સારું છે. પણ એ ઇસ્તેમાલ નહીં કરે છે. એ કોઈ ઈ કોઈ પણ વસ્તુને નવું એ ડિઝાાઈન કરી નાખે છે.
એટલું મારામાં નથી છે જેટલું એનામાં છે ભણવામાં ઓછી ઓછું છે પણ એ બધા ને કામગીરીમાં બહુ સારી છે. અને ઝગડવામાં તો નંબર વન. હલો.
બોલ.
આવાજ નહી આવતું. તું કંઈ બોલી નથી?
હું બોલું
તારીબેન કેવી છે
ન પર મોટા મોટી છે એમ
શું કરે એ એનામાં દિમાગ ઉમાગ મળે કે નહી મળે
નિનીમલી થોડુંક મને હ
કેમ એ તો એના પણ છે મેં તો એને જોયું છે બહુ દિમાગ વાળી છે તો ભણવાણવામાં કામ કરવામાં કુકિંગ માં એટલી સારી છે બધું સારું સારું બનાવે છે
ભણવા માંગે છે અને કઈ કામ માંગે નહીિ બસ મોબાઈલ ચલાવવા ક દો લેરીલ દેરી લેધલ દેરીલ
તું જૂઠું બોલે છે મેં એને જોયું છે
કઈ નહી કરે અને મા મારા થી લડે હું તો સારા કામ કરું તું હું કરિયર કરે હ બેહી
હાા તો એ તારું કામ કરે તો કહી જ ને તારું કામ કરે તો બોલે જ તને ચાલ ઠીક છે પછી કોલ કરું તને
ઠીક ઠીક ચાલ બાય